હલો
હા કેવું છે
હા મજરામાં તમે બતાવો તમે કેવો છેો
બસ શાંતિ છે તમ
હ તો કયા વિશે ટોપિક વિશે વાત કરીશું બેન
ટોપિક આપણે લઈ લઈએ પાણી પાણી ન કઈ રીતે આપણે યુઝ કરી શકીએ છે અને પાણી આપડા જીવન માટે કેમ જરૂરી છે ને એ બધું આપડે વાત કરીએ એના ઉપર
હા હા
પાણી નો ઉપયોગ ખરેખર આમ બહુ જરૂરી છે જો આપણા શરીર માં પૂરતું પાણી ભી ના મળે તો આપણને બહ પ્રોબ્લેમ થઈ જાયમ આપણાને ડડીહાઈડ્રેશન થઈ જાય કેલ્શિયમ ના ર આપણામાં અને રોજિંદા કામ માટે બી ઘર વપરાશ માટે બી પાણી તો બહુ જરૂરી છે બધી જગ્યાએ પાણીનોો ઉપયોગ તો કરવો જ જોઈએ
હા એ વાત તો તમે સાચું કીધું કે આપણા શરીર માટે પણ પાણી ખુબ જ ઉપયોગી છે જેટલું આપણા શરીર માટે ભોજન ઉપયોગી છે એટલું જ આપણા શરીર માટે તે પાણી ઉપયોગી છે જેમ કે તમે અત્યારે કીધા કે આપડને પાણી ના મળે તો િહાઈડ્રેશન એ બધું આપણા શરીર માં વધી જાય છે અને પછી ઘર વપરાશ માટે પણ આપણને પાણી એટલું જરૂરી છે આપને કોઈ પણ એવું કામ કરીએ તો આપણને પાણી ન જરૂરત થાય ને થાય થાય એવું થઈ જાય જેમ કે તમે સવાર થી ઉઠો ને પછી રાત્રિ સુધી જાર જ્યાર સુધી ઊંઘો નહી ત્યાાર સુધી તમને પાણી ન જ જરૂરત હોય એવું
એજ અને અત્યારે ભી કેવું થાય છે કે વરસાદની જરૂર છે તો વરસાદ પડતો નથી એટલે એવું જ થયા કરે વરસાદ અત્યારે ખેડૂતને કેટલી બધી વરસાદની જરૂર છે પણ પાણીની જરૂર છે એમને તો પાણી પૂરતું એમને મળી નહી રહ્યું અને પાણી એમને મળતું નહી એટલે એમના ખેતરમાં પાક બી સરખી રીતે નહી થતો એમ
હમ આપડે પાણીનોો ઉપયોગ એવી રીતે કરીએ ને જેમ કે કોઈને પાણી ન દિકકત પણ ન હોય ને આપણે પાણી ન પૂરતી પણ થઈ જાય જેમ કે આપણે જોઈ